પણ તમે કેમ છો. હમ શું કરતા હતા.
કઈનઈ ભાઈ બેઠા હતા.
હમ બરાબર છે એમ. મેં કીધું આજે તો મારું પાર્સલ આવ્યું હતું. તું ઓનલાઈન મેં મંગાવ્યું હતું ને તો હમણાં જ આવ્યું.
અચ્છા.
હમ
એવું છે શું મંગાયું હતું.
મેં કપડા અને એ જ્વેલરીને એવું બધું મંગાવ્યું તું.
ખૂબ સરસ ખૂબ સરસ તાકી પણ હમ
તમે ઓનલાઈન શોપિંગ તમને વધારે ગમે કે પછી ઓફલાઈન.
મને તો આમ તો જોવા જઈએ ઓનલાઈન મને મૂળ ઉપર ડિપેન્ડ કર મને ફાવે તો ઓફલાઈન કરું કા તો ના ફાવે તો ઓનલાઈન કરી દે હ
ઓ બરાબર છે એમ
હ તમને?
મને તો ઓનલાઈન વધારે ગમે છે કારણ કે ઓફલાઈનમાં તો હવે મને પસંદ નથી આવતા કપડા એટલે, હું તો ઓનલાઈન મંગાવી દઉં
અચ્છા એવું છે.
હમ એવું છે.
ખબર છે આપણા
હમ. હમ.
કેમ કે ઓનલાઈનમાં ઘણા બધા ઓપ્શન મળી જાય છે બટ ઓફલાઈન માં નથી.
હા. ઓનલાઈનમાં આપણે જોઈએ એટલું આપણે આપડા પસંદથી કરી શકે ચોઈસ અગર ઓફલાઈનમાં જઈએ તો આપને વેરાયટી પણ પછી આપણે આખી દુકાન ના તો કપડા જોઈ શકવાના નથી નહીંતર પછી સામે વાળું આપણા પર ગુસ્સા થઈ જાય.
સાચી વાત છે પણ અમુક વાર ઓનલાઈન શોપિંગ કરીએ તો ફેક ફેક બોર્ડર સાઇઝ હૈ ખેત પ ગઈ હ
એ હા હમ હમ એ તો છે, પણ આપણે અ ઓર્ડર કરતા પેલા આપણે રિવ્યુઝ ને પછી એ બધું જોઈ લેવ છે આપણે જે ટ્રસ્ટેબલ વેબસાઇટ કે એપ હોય એમાં થી મંગાવી જોઈએ, જેમ કે અત્યારે અ મીશો છે, ફ્લિપકાર્ટ છે, એમેઝોન છે, અ સવાના છે આવી ઘણી બધી એપ્લિકેશન્સ છે, જે ટ્રસ્ટેબલ છે અને એમાંથી મંગાવવું જોઈએ આપણે.
મ મુસ્ તો નામ નથી ખબર
ઓ બરાબર, પણ તમે યુઝો ઓછો કર
હા. બટ અમુક વાર કેવું થાય છે ઓનલાઈન શોપિંગ અમુક વાર અમ આપણે ખબર આપડે પણ ઓનલાઈન શોપિંગ માં એ નથી ઓફલાઈન શોપિંગમાં આપણું બધું ડેશબોર્ડ તપાસી શકીએ.
હા. એ તો છે પણ ઓનલાઈન શોપિંગમાં આપણી જોડે એક આમ તો જોવા જઈએ તો એમાં આપણે રિટર્નની પોલિસી પણ હોય છે એટલે એમાં પણ કંઈ વાંધો ના આવે જો અગર આપણને ખોટું રિસીવ થાય કે આપણને ના ગમે તો આપણે ઈઝીલી રિટર્ન કરી શકીએ છી અને આપણે એને રિફંડ પણ મળી જાય છે એટલે આમ તો ઓનલાઈન શોપિંગમાં કંઈ એટલું ખાસ હોતું નથી ચિંતા જેવું.
ના ઓફલાઈન શોપિંગમાં પણ એવું હોય છે રિટનની વ્યવસ્થા એ
હા પણ અમુક દુકાનમાં તો બોર્ડ્સ મારેલા હોય છે કે અ રિટર્ન લેવામાં આવશે ને એને વગેરે એવું બધું જ્યારે ઓનલાઈન શોપિંગમાં તો આવ કઈ હોતું નથી કોઈ બી મતલબ આપડે કોઈ બી જોડે મંગાવ્યું ઓનલાઈન તો એમાં રિટેબલ રિટર્નનો ઓપ્શન તો હોય
સાચી વાત છે આપડે પણ એવા અમુક વાર ઘણા સ્ટોર પર જઈએ બ્રાન્ડેડ સ્ટોર્સ પર તો ત્યાં રિટર્ન ને રિફંડ વ્યવસ્થા હોય જ છે. જેમ કે થઈ ગયું અર્બનો થઇ ગયું‌ પે પ્રોજેક્ટ થઇ ગયું પાવર લુક થઈ ગયું‌ ઓફ ડ્યુટી થઈ ગઈ
હમ એ તો છે પણ બધી જગ્યાએ ઓપ્શન્સ હોતા નથી.
હા એ તો ઘણું છે પણ જે લોકલ શોપ હોય છે ત્યાં તો નથી જોવા મળતા પણ જ્યાં બ્રાન્ડેડ શોપ હોય છે ત્યાં હોય છે.
હા પણ બ્રાન્ડેડ શોપ તો બધા અફોર્ડ કરી શકતા નથી. જયારે ઓનલાઈન શોપિંગમાં તો અ એટલી બધા અફોર્ડ કરી શકે એમાં કારણ કે એમાં પ્રાઇઝિસ એટલી બધી વધારે હોતા નથી.
હા ના એવું તો નથી હોતું કે ડિસ્કાઉન્ટ નથી મળતું ઓ ઓનમાં ઓફલાઈનમાં કેવું બાર્ગેનિંગ કરવું પડે બટ એ વસ્તુ છે કે ઓનલાઈનમાં બારગેનિંગ ન કરી શકતા આપણે
હમ પણ ઓનલાઈન માં આપણી જોડે બીજી ઘણી બધી સુવિધાઓ હોય છે. જેમ કે અ કુપન હોય છે એ લોકો કુપન આપે જે આપણે શોપિંગ વખતે યુઝ કરી શક્યા અને ઘણા બધા ડિસ્કાઉન્ટ હોય છે કે કોઈ ફેસ્ટિવલસ હોય. ત્યારે પણ આ ને આપણને સેલ ચાલતો હોય કે ફિફી સેવીન્ટ ઓફ છે એ પછી તે જયારે તમે પહેલી વાર મંગાવો ત્યારે પણ આપણને ખાસું એવું પચાસ સીતેર ટકા નુ ડિસ્કાઉન્ટ મળી રહે છે.
સાચી વાત છે બટ એમાં કેવું છે કે કુપન માટે તમારે પેલા કઈ- સોપિંગ કરવી પડે અને એ ટર્મ એ કનડીસન સુ આપણે ઓફલાઈન શોપિંગમાં કેવું કે તમે લોકલ વેન્ડર જોડે જાઓ ત એવું કોઈ કંડીશન હોતી નથી. તમે જોઈને ખરીદો અને બાર્ગેનિંગ કરી શકો ભાવતલ કરી શકો તમે
પણ બાર્ગેનિંગ કરતા આવડવું જરૂરી છે જયારે ઓનલાઈન શોપિંગમાં તો એટલા બધા ભાવ હોય જ નહીં તો આપણે બાર્ગેનિંગ તો થતું નથી પણ એમ તો એ બધા અફોર્ડ કરી શ કે છે પેલામાં તો બાર્ગેનિંગ આવડવું જરૂરી
તેવા માટે તે જેને બાર્ગેનિંગ આવડે તે ઓફલાઈન શોપિંગ કરી શકે બટ બાકી તો ઓનલાઈન શો શપિંગ તેના તેમના માટે બરાબર છે.
હા એવું પણ ના હોય કે બધા નથી આવડતું પણ ઓનલાઈન શોપિંગમાં બધાને ઘરે બેઠા વસ્તુ તું મળે તો એમાં એમનો સમય પણ બચી જાય પૈસા પણ બચે પછી પ્લસ આપે જે આવા જવાનું ભાડું હોય એ પણ બચે જાયને પ્રદુષણને ઘણું થી આપણે કરી શકીએ છીએ
ઓનલાઈન શોપિંગ થી તે વસ્તુ થાય કે જે વર્કર્સ આપડી ઘરે ડિલિવરી કરવા આવે એમને ખુબ ફરી એવા મુશ્કેલનું એ કરવું પડે જેનાથી તેમને ખુબ તકલીફ પડે છે બપોરે તાપમાં આપણા ઘરે ડિલિવરી કરવા આવે અને આપણે તમે પાણી પણ નથી પૂછતા
ના અમારા ઘરે તો નિયમ છે કે અમે કોઈ પણ આવે એમને પેલા પૂછીએ કે પાણી લેશો કે નહી પછી એ ડિલિવરી કરવા આવ્યું હોય કે પછી કોઈ બીજું હોય એટલે હા અમુક લોકોને એવી આદત હોય એક ખોટી આદત છે
હમ હમ
હા ના ત્યારે તો પાછું પેલું બ્લિંકિટ નું સાંભળ્યું છે ને બ્લિંકિટ ચાલે છે દસ મિનિટમાં ઓર્ડર આવી જાય તમારા ઘરે
હા જેમાંથી ખુબ કેસીસ થયા છે ખુબ આંદોલનો થયા હતા તેના કારણે તેનાથી તેમના વર્કર્સ ને પૈસા નથી મળ્યા
ખોટી વાત છે વર્કર્સ કામ કરે છે આટલા તાપમાં તો એમને એ રીતે આપવા જોઈએ પગાર અને પૈસા બધું
સાચી વાત છે
હા એ પણ કેવું નઈ દસ મિનિટમાં આપણા ઘરે આવી આપડે જીવ મંગાવીએ બધું જ
હા ટેકનોલોજી પણ ખુબ સરસ આગળ વધી જાય છે
હા ટેકનોલોજી આવનારા દસ વર્ષોમાં તો ઘણી આગળ વધી જશે
હા બધું તરત થઈ થઈ જશે આજકાલ તો જુઓ ટેકનોલોજી ના કારણે જોબ્સ પણ જઈ રહી છે બધું ઓનલાઈન થઈ રહ્યું છે
હા એ તો છે એ ટેકનોલોજી આમ જોવા જઈએ તો સારી બાબત જોડે જોડે ખરાબ પણ છે એનાથી ઘણા બધાને નુકસાન થઈ રહ્યું છે એટલે આ એક મોટી બાબત છે
હ તે જસ્તુ છે ને ઓનલાઈન શોપિંગ ધીરે ધીરે આગળ વધી રહ્યું છે છે તેનાથી લોકલ વેન્ડર્સ નો પણ ધંધો ઓછો થઈ રહ્યો છે તેમની રોજગારી પણ ઓછી થઈ રહી છે
હા એ તો એકદમ તમારી સાચી વાત છે કે એનાથી જે નાના નાના વેપારી હોય એમને પણ ઘણું બધો નુકસાન થઈ રહ્યું છે અને એમની જે રોજી છે એ ધીરે ધીરે છીનવાઈ રહી છે આ ઓનલાઈન શોપિંગને એનાથી આ વાત થી તો હું તમારી જોડે હન્ડ્રેડ પરસેેન્ટ સેહમત છું
પ્રકિયાથી તે બચાવવા માટે આપણે ઓનલાનછું કરવું જોઈએ અને ઓફલાઈન શોપિંગ તરફ આપણે આગડ વધવુ જોઈએ
હા એ તો છે કે જેને જરૂરિયાત હોય એવા લોકો જોડથી આપણે સામાન ખરીદવો જોઈએ અને એમને મદદ કરવી જોઈએ એ રીતે આપણે.
સાચી વાત છે તહેવારોના ચન્મયમાં પણ લોકો ઓનલાઈન શોપિંગ કરે છે. તે એવું નક્કી થતું કે તે જે લોકલ વન છે તેમનો પણ તહેવાર આવે છે. .
હા એ તો છે તે ખાસ કરીને ચલોો તમે આડે દિવસ છે કઈ અ ના મગાવો એટલે ત્યાંથી લો લોકલ દુકાનો માંથી પણ તહેવારો તો આપણેે એ લોકો જોડે લેવું જ જોઈએ એમને પણ તહેવાર મનાવવાનો હોય ને એમને પણ એટલી જ ઉત્સાહ હોય જેટલો આપણને હોય એટલે આપણે લોકલ વેપારી છોડ થી જ ખરીદવું પેલા જોઈએમ
. સાચી વાત છે સાચી વાત છે.
હમ્મ.
હમ્મ. એટલે તો હું એટલે જ ઘણી બધી વાર ઓનલાઈન શોપિંગ થી દૂર રું છું અને અત્યારે શોપિંગ જ કરવા પ્રયન કરું છું.
હમ્મ સા અચ છે ખૂબ સારી આદત છે તમારી આ કે તમે ઓન ઓનલાઈનો છું યુઝ કરો છો અને ઓફલાઈન વધારે પસંદ કરો છો.
હમ્મ બધાને સમજાવું જોઈએ.
હા એ તો છે બધાને આપણે સમજાવું જોઈએ કે ઓનલાઈન શોપિંગ કરતા ઓફલાઈન તમે થોડું વધારે કરો તો બીજા માટે પણ સારું રહે અને આપણા માટે પણ થોડું સારું રહે.
સાચી વાત છે સાચી વાત છે.
હમ્મ સારું ચલો. મને મજા આવી તમારી જોડે વાત કરીને
ખુબ આનંદ આવ્યો ખુબ આનંદ આવ્યો તમારી મને પણ વાત કરીને બીજી વાર મુલાકાત લઈશું.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
ચોક્કસ બાય બાય.